હેલો કેમ છો
હું મજામાં છું તું કેમ છે
હું પણ મજામાં છું આજે આપણે પાણી બચાવવા વિશે વાત કરીએ
ખૂબ જ સરસ વિષય છે પાણી આપણા જીવન માટે ખૂબ જરૂરી છે
બિલકુલ પાણી વગર જીવન સંભવ નથી પણ ઘણા લોકો પાણીનો
સાચી વાત કેટલા લોકો તો બ્રશ કરતા કરતા નળ ખુલ્લો રાખી મૂકે છે.
સાચી વાત અને કેટલાક લોકો ગાડી ધોવામાં પણ ઘણુ પાણી વાપરી નાખે છે.
હા જો આપણે થોડી સાવધાની રાખીએ તો ઘણું પાણી બચ બચાવી શકે.
એકદમ સરસ વાત છે આ તો તારા માટે પાણી બચાવવાનો સૌથી સરળ ઉપ
મને લાગે છે કે બ્રશ કરતા અને હાથ ધોતા વખત નલ બંધ રાખવો જોઈએ.
હા આ એક સરસ આદત છે ઘરમાં લીકેજ હોય તો પણ તુરંત રિપેર કરાવવો જોઈએ.
બિલકુલ બિલકુલ એ ટિપકડો નલ રોજ ઘણું પાણી બરબાદ કરે છે.
વરસાદનું પાણી પણ સ્ટોર કરી શકાય છે.
હા રેઈન વોટર હાર્વેસ્ટિંગ આજે ખૂબ જરૂરી બની ગયું છે.
શહેર બને
હમ કારણ કે અ અ કારણ કે ભ ભૌગોળ પાણી નું સ્ટાર ઓછું થઈ ગયું છે ને
હા જો આજે પાણી નહી બચાવીએ તો આવતી પીઢી ને મુશ્કેલ પડી શકે
સાચી વાત છે આપણેે બાળકોને પણ પાણી નુ મહત્વ સમજાવવું જોઈએ.
સ્કૂલમાં પણ પાણી બચાવવાની જાગૃતિ કરાવી છે.
હા પોસ્ટર કમપ્ ટિશન અને સ્પીચથી પણ લોકો જાગૃત થઈ શકે.
ખેતરમાં ડ્રીપ ઇરિગેશન વાપરવાથી પણ પાણીની બચત થઈ શકાય.
હા અને ખેડૂતોને પણ આ ટેકનિક અપ્ અપનાવવા પ્રોત્સાહન આપવું જોઈએ.
એ તો સાચી વાત છે. તું ઘરમાં પાણી બચાવવા શું કરે છે?
હું બકેટ થી સ્નાન કરું છું અને જરૂર જેટલું જ પાણી વાપરું છું.
બહુ સરસ. હું પણ રસોડામાં બચેલ પાણી થી છોડ પાણી આપું છું.
આ તો ખુબ સારી આદત છે.
હા પાણીને આપણે અમૂલ્ય સંપત્તિ તરીકે જોવું જોઈએ.
હા કારણ કે પાણી નો કોઈ વિકલ્પ નથી.
લોકો કહે છે કે જલે જીવન જલે છે તો કલ છે.
હા અને આ વાક્ય ખ ખરેખર સત્ય છે. હા અને બીજા લોકોને પણ પાણી બચાવવા અ પ્રેરિત કરીશું
હ પાણી બચાવવું દરેક નાગરિકની જવાબદારી છે.
બિલકુલ નાના પ્રયાસો થી મોટા ફેરફાર લાવી શકાય છે.
હા જો સમાજના બધા લોકો સાથે મળીને પ્રયત્ન કરે તો મોટી સફળતા
હા આપણા સ્કૂલમાં પણ પાણી બચાવવા વિશે ઘણા પ્રોગ્રામ થતા હતા ને.
હા અને એનાથી વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે છે.
હમ મને યાદ છે એક વખત અમારા ટીચરે કહ્યું હતું કે એક બુંદ પાણી પર અમૂલ્ય છે.
ખરેખર નાના નાના બોદ થી જ તો સમુદ્ર બને છે.
હા કેટલાક લોકો ગાર્ડનમાં દિવસના મધ્યમાં પાણી આપે છે જેથી ઘણું પાણી વપરાય જાય છે
સાચી વાત સવારે આઠ વાગ્યા બાદ સાંજે પાણી આપવું જોઈએ
હા આપડે કપડા ધોવામાં પણ મશીનનો ઉપયોગ કરવો ઓછો કરવો જોઈએ
હા ઓછા કપડાં હોય તો મશીન ચલાવવી નહી
હા તને લાગે છે કે ભવિષ્યમાં પાણીની કમી વધી શકે
જો આજે સાવધાની નહી રાખીએ તો ચોક્કસ વધી શકે
હમ કેટલાક દેશોમાં તો લોકોને પીવાનું પાણી પણ મુશ્કેલથી મળે છે
આ વાત સાંભાળીને જ ખ્યાલ આવે કે આપણે કેટલા નસીબદાર છીએ
હમ અને એટલે જે પાણીનો વ્યર્થ ઉપયોગ બંધ કરવો જોઈએ
બિલકુલ પાણી બચાવવું એટલે પ્રકૃતિ બચાવવું
હા પ્રકૃતિ સંતુલિત રહે તો માનવ જીવન પણ સરસ રીતે ચાલે
હા જંગલ નદી અને તાલાબ બધા પાણી પર આધારિત છે
હ તલાબ અને સરોવર ને સાફ રાખવું પણ જરૂરી છે
હ કારણ કે પ્રદુષણથી પાણી વાપરવા લાયક નથી રહેતું કેટલાક લોકો કચરાઓ નદીમાં ફેંકી દે છે
આદત છે અને તેને રોકવી જોઈએ
સરકાર પણ પાણી બચાવવા માટે વિવિધ યોજનાઓ ચલાવે છે પણ માત્ર સરકારથી નથી થતું લોકોનો સહકાર પણ જરૂરી છે
હા મને લાગે છે દરેક ઘરમાં પાણી બચાવવાના નિયમો હોવા જોઈએ
હા જેમ કે નલ ખુલ્લો ન મૂકવો અને લીકેજ તુરંત રિપેર કરાવવો
હા અને વરસાદનું પાણી સંગ્રહ કરવા માટે ટેન્ક બનાવી શકાય
આથી ભૂગર્ગ પાણીનું સ્ટાર પણ સુદૃશ છે
આપડણે રોજ કેટલું પાણી વાપરીએ છીએ એના વિશે પણ વિચારવું જોઈએ
સાચી વાત જરૂર કરતાં વધુ પાણી વાપરવું ઉચિત નથી
અ હા એ તો સાચું કહ્યું તું તારા મિત્રોને પાણી બચાવવા વિશે કહે છે
આ વિશે જાગૃત કરવા પ્રયત્ન ન કરું છું
હું પણ મારા મિત્રો સાથે આ વિષે ઘણી વાર વાત કરું છું
બહુ સરસ બદલાવ ઘરથી જ શરૂ થાય છે
હા અને જો દરેક વ્યક્તિ એક એક લીટર પાણી રોજ બચાવે તો કેટલું મોટું યોગદાન થાય
ખરેખર નાના પ્રયાસોથી મોટો પરિણામ મળે છે આજેની આપ આપણી ચર્ચાથી મને પાણી બચાવવાની પ્રેરણા મળી
મને પણ હવે હું વધુ સાવધાની રાખીશ
હા અને પાણી યુઝ જેટલાની જેટલાની જરૂર છે તે એટલા જ વાપરવું કરવું જોઈએ હેલો હેલો